હા હા મિત્ર કેમ છો મજામાં છો.
હા મિત્ર મજામાં શું તમે કેમ છો મિત્ર.
મજામાં જ છીએ એમ.
તો તમે કઈ જાણવા માંરુ સ.
હા મિત્ર મેં જાણવા માંગુ છું.
શું તમે જાણવા માંગો છો?
સવારની સારી સવારની
હા મિત્ર તમારો હા મિત્ર તને મેં સવારની સારી આદતો તો મિત્રો આપણે સવારમાં વેલા ઉઠવાનો સમય સવારે સાડા પાંચ થી સાડા છ વચ્ચેનો રહેવો જોઈએ એ સમ સમયગાળામાં આપણને ઉઠવાથી આપણું મન તન તંદુરસ્ત રહે છે એટલા માટે આપણે સવારમાં વેલા ઉઠી ઉઠી જવું જોઈએ. ઊઠવા ની સાથે આપણે એક બે ગ્લાસ પાણી પીવું જોઈએ એનાથી હું આપણા શરીરમાં એનર્જી અને ત્વચા બની રહે છે. એટલા માટે આપણે સવારમાં ઉઠતાની સાથે એક બે ગ્લાસ પાણી પીવું જોઈએ. જેથી કરી આપણે શરીર તંદુરસ્ત રહે છે. પછી આપણે ઉઠીને પછી આપણે દાંત સાફ કરીને વ્યક્તિગત રીતે સ્વચ્છતા જાળવવી જેમ કે આપણે ઉઠતાની સાથે પછી આપણા દાંતને પણ સ્વચ્છ રાખવા માટે આપણે કોલગેટ બ્રશ કરી લેવું જોઈએ. તેનાથી આપણા દાંત પણ સ્વચ્છ રહે અને એમાં કોઈ કીટાણુ એવું રહી ન તે માટે આપણે દાંત સાફ કરી દેવું જોઈએ. તેમજ આપણે દાંત સાફ કરીને પછી પંદર થી ત્રીસ મિનિટ યોગા કસરત અથવા પ્રાણાયામ જેવી કસરતો નાની હળવી કરવી જોઈએ તેનાથી આપણા શરીરને ખુબ જ સારી એવી તંદુરસ્ત કરી રહી એટલા માટે આપને ત્રીસ મિનિટ જેવી યોગા કસરત કરવી જોઈએ ખુબ જ જરૂરી છે. એમાં જોઈએ તો આપણે થોડું ધ્યાન અથવા પ્રાર્થના કરવી જોઈએ જે ભગવાનને ને પુંજી તે ભગવાન થોડીક પાંચ દસ મિનિટ આપણે એને વિશે મૌન રા રહેેવું જોઈએ. અને એના પર ધ્યાન લગાવવું જોઈએ તેનાથી આપણે મન સ્વચ્છ અને સારા વિચારો આપણા મનમાં આવે. તેમજ આપણે પૌષ્ટિક નાસ્તો અને જંકફૂડ જેવા ખાવાનું ટાળવું જોઈએ તેનાથી આપણને શરીરને નુકસાન પહોંચે છે. એટલા માટે આપને પૌષ્ટિક નાસ્તો ને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ એમજ આપણે દિવસ નું આયોજન બનાવી રાખવાનું તેનાથી આપને દિવસ દરમિયાન શું કરવાનું તે પ્રમાણે આપણે ટાઈમ ટુ ટાઈમ કરીએ તો આપને કોઈ દિવસ આસ નહી આવે અને કામ કરવાની પણ જિજ્ઞાસા વધી જાય એટલા માટે આપણે દિવસ નું આયોજન કરવું ખુબ જ જરૂરી છે તેમજ આપણે થોડાક સમય માટે સારા પુસ્તકો અને સમાચાર વાંચી લેવું જોઈએ તેનાથી આપણા મગજમાં જ્ઞાન વધે અને કોઈ પણ જાણકારી આપને સરળતા પૂર્વક જાણી શકીએ અને કોઈને પણ જણાવી શકીએ ને કોઈને સમજૂ તે આપી શકીએ તે માટે આપણેો સારા પુસ્તકો અને રોજ બરોજ આવતા સમાચારો જે બધા દેશની એમ સમાચારમાં જાણકારી હોય તે આપણે જાણી લેવું જોઈએ તેનાથી આપણા જીવનમાં ખુબ જ વાંચન પણ વધે અને આપણી યાદ શક્તિ પણ વધારે ર અને આપણા જીવન આપના મગજમાં શબ્દો ભંડોળ પણ વધુ માં વધુ વધે તેનાથી આપણે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે તો આપણે સરળતા પૂર્વક તે વ્યક્તિને જબ આપી શકીએ એટલા માટે આ વાંચન ખુબ જ જરૂરી છે આપણા જીવનમાં તેમજ આપણે જોઈએ તો બધા વ્યક્તિઓ મોબાઈલ નો ખુબ જ ઉપયોગ કરતા હોય છે તેનાથી શું થાય એ વ્યક્તિ બહ આળસ કરે અને કંટાળી જાય તેથી આપણે જોઈએ તો મોબાઈલ નો ખુબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ તેનાથી આપણા શરીરમાં પણ અને આપણા મગજમાં પણ એવા ખ્યાલ નહી આવે જેનાથી આપણને નુકસાન પહોંચે અને મોબાઈલ જેમ ઉપયોગ કરો તેમ આપણા માટે સારું હોય એટલા માટે આપણે મોબાઈલનોો ઉપયોગ જેમ બણે તેમ ઓછો કરવો જોઈએ અને આપણે જોઈએ તો આપણા મગનમાં એવા ઘણા બધા વિચારો આવ્યા કરતા હોય છે કે તેનાથી આપણને નુકસાન થતા હોય છે એટલા માટે આપને હાકારન મગ વિચારો જ વિચારવા જોઈએ તેનાથી આપણા મગજમાં પણ એક સારી એવી સાફ રે અને આપણે આદત બની જાય તેમમાંજ જોઈ તો આપણે માતા પિતા અને વડીલો નું પ્રણામ અને આશીર્વાદ લેવા જોઈએ જેથી કરી આપણે સારા ગુણ આપણા શરીરમાં હોય તે વ્યક્તિના જણાય છે એટલા માટે માતા પિતા અને વડીલો ન હંમેશા આદર કરવો જોઈએ અને તેમનું પ્રણામ કરવું જોઈએ તેનાથી આપણે આપણના ગુણોનું ઓળખાણ થાય હોય થાય છે
હા મિત્ર તમારી વાત તદ્દન હાચી છે સવારે ઉઠીને ને સ્વચ્છ રાખવા માટે આપણે સવારે ઉઠીને કચરતો કરવા જોઈએ. જેથી કારણે આપણા શરીરમાં સ્વચ્છ રહે છે અને આપણે સવારે નો સમય દિવસ નો શ્રેષ્ઠ સમય નો માનવામાં આવે છે સૂર્યોદય એ પહેલા મા દગવાના આદત આપનો જીવનમાં સિત સ્થિતિ તંદુરસ્ત અને સફળતા લાવે છે હવે વહેલી સવારે વાતાવરણ શાંત સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત હોય છે. જે શરીર અને મનને તાજગી આપે છે વહેલા ઉઠવાનો પ્રયો યોગ પ્રાણાયામ કસરતો ધ્યાન અને પ્રાર્થના માટે પૂરતો સમય મેળે છે. મળે છે તેથી આપણે આ સમયનો સદ ઉપયોગ કરવા જોઈએ. અને તેથી આ અને આ પ્રવૃત્તિ સારી રીતે સ્વચ્છ અને મનનો એક બનાવે છે ઉપરાંત
હ
વિદ્યાર્થીઓ વહેલા સવારે અભ્યાસ કરે છે તેથી તેમને વી વધુ સારી રીતે સમજાય છે અને યાદો પણ આવે છે. તેજ રીતે આપણે સવારે ઉઠીને ધ્યાન કરવું જોઈએ. તેથી આપણું મગજ મગજનું સ્થિર અને આપણે મગજનું ટાળવું મગજને મગજ ન સ્થિર રહે અને માનસિક સ્વસ્થ રહે દિવસમાં કામ સમયે પૂર્ણ થાય છે. ઉતાવળ ઓછી થાય છે અને આત્મવ વીશ્વાસ વધે છે નિયમિત જીવનશૈલી આરોગ્ય પણ સાર સારું રહે છે અને વ્યક્તિ વધુ કાર્યક્ષમ બનાવે છે તેથી આપણે શો વહેલા સુવાને અને સુર્યત પહેલા જાગવાની સારી રીતે આદત અપનાવી જોઈએ આ નાની આદતો આપણે સ્વસ્થ અને માનસિક સ્વસ્થ રાખે છે તેથી આપણે સવારે વહેલું ઉઠવું જોઈએ. અને સવારે વહેલું ઉઠીને આપણે વધુ ને વધુ સારી રીતે કામો નો ધ્યાનથી કરવું જોઈએ જેથી કારણે આપણે બીજાને કોઈ તકલીફ ના તે
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે. જો આપણે સવાર નો સમય એવો મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. જે આપણા દિવસ ની શરૂઆત જ આપણા આખા દિવસ નો ઉત્સાહ ભર્યો સફળ બનાવે છે જે આપણ આ સવાર નો દિવસ આપણો સારું નો ની હોય. તો તે આખો દિવસ આપણા માટે એક નુકસાનકારક બની જતો હોય છે એટલા માટે આપણે સવારનો સમય ખુબ જ મહત્વનો સમય ગણવામાં આવે છે. આ સમય જો ઉત્સાહ ભર્યો અને સફળ હોય. તો ત્યાં આખો દિવસ આપને ઉત્સાહ ભર્યો રહી અને સફળ બને છે. તેનાથી આપણા કામ કરવાની રુચિ પણ ઘણી બધી વધી જતી હોય છે એટલા માટે સવારનો સમય ખુબ જ અગત્યનો સમય ગણવામાં આવે છે. એમજ આપણે જોઈએ તો કેટલાક લોકો આળસુ લોકો મોડે સુધી ઊંઘે અને એ લોકો ખાવાનું ઠેકાણું નહી અને કઈક એમના શરીર ને ઘણું બધું નુકસાન પહોંચાડતા હોય છે. એટલા માટે આપણે બીજાની જેમ ન કરવું જોઈએ અને સવારનો સમય આપણે વેલા ઉઠીને એક ઉત્સાહ ભર્યો અને સફળ બનાવવા માટે એના પાછળ મહેનત કરવી જોઈએ. તેમજ આપણે જોઈએ તો જેમ સવારની સારી આદતો ના તંદુરસ્ત બંધ અને સફળ બનાવશે તેથી દરેક દરેક વ્યક્તિ સારી સવારની આદતો અપનાવીને જીવનને સુખી અને સફળ બનાવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી આપણને જીવન ખુબ જ સુખી અને સફળ બને છે તે માટે આપણે સારી આદતો રાખવા માટે તંદુરસ્ત અને સફળ બનવા માટે સવારે વેલા ઉઠીને આપણે ઉત્સાહ ભર્યો તંદુરસ્ત અને શીત પત રીતે કાર્ય કરવું જોઈએ. જોઈએ. આ વાત સાંભળવા બદલ મિત્ર ખુબ ખુબ આભાર અને તમારી વાત મને થોડીક જણાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્ર
હા